હા
હું હું કેમ છો?
મજામાં છું હું તમે કેમ છો.
હું મજામાં છું. ઓર શું કરો છો
કઈ નથી દેવું મે અહ છાંજ ફેરી છે ઘી લે રહ્યું હમ્મ.
હમ્મ, તમે કદ કદ શીખ્યા છે યો કા?
સબ શીખી લયુ છે તમે ની આવે.
ના ના મને કોની આવે છે.
આ જાઓ મેં સીખા દે હું
હા હા જરૂર એજ થયો આઈડીે કોલ કરું તો કોલી કોની લાગ્યો છે એમ
કઈ પતો
બતાવ્યો છે એક એઈ નંબર પે પૂરી કોલ થઈ ગઈ. વી નંબર પે દેખલો લો એક ઓલ કરી હતી. એક કોલ બી કોણી કરી હતી દેખલો.
કઈ માલુમ છે કઈ વેચાયુંના ફોન કે ભી.
હા જી કાલ તો દેખો શામનું મેં તમારે કોલ કર્યો હતો જો. તો સર્વર ડાઉન, સર્વર ડાઉન. આમ થઇ જાય ના નારી વાદલા વાલું થઇ જવે છે.
હમ્મ, સાચી વાત છે.
હમ ઓર ઘરામાં સબ વધ્યા છે?
હમ્મ, સબ સારું છે.
તમારા ઘર મે?
ના વધધિયા છે સબ મગને. મારે બધું ની ઘરબર માં દર્દ હોવા લાગ્યો છે.
માલોય માલોય મને દેખલો આજ ગલો ખરાબ લાગ્યો છે થોડો થોડો.
હગલ તો સબ ઠીક છે? રાતમાં સોભા વખત કઈ હતો ભલા મા એને મોજ આવી ગઈ હતી. કે
હમ્મ, આવી ગલો દર્દ કર્યો અને આવાજ એકલું અલગ હારી છે.
હમ્મ સચિ મુક છે.
હમ્મ.
બોલવા કો આામ ઘણો સોર્યો છે અહીયા લ.
હા.
હમ્મ. ઓ તમારા માતા પિતાને તો વધી છે ને?
એ હા સબ સારું છે ખેતામાં અ ગયા છે.
હમ્મ હમ્મ.
મકાની પસંદ નું ખોદ નું છે કે હ બેાઈ એટલે.
ચાય પાણી પી લ્યા છે કે પીણા છે તમારે?
પી લિયા છે ચાય પાણી તો કબ કા પિયા. સુભાઈ જલ્દ. છે બજે ઉડ ગયા છે સુભમાં.
હમ્મ, આજ તો ઘણા ભેગા ઉઠી ગયા છે કાલ તો બોલ્યા તા તમે એક આઠ બજે ઉઠ્યા હતા.
હું તો પરસો ખાઈ ગ્યો છે લાઈટ ને આવીઈ રાતને. એ લે રાતની નીંદ પૂરી નથી. હા મે પોરી મે દાયની છેલે.
હમ્મ, મે સોચ્યો અ ગુઠા કોણી હોયા હોગ.
હોય ગયા ઉઠા તો.
હમ્મ, સારું છે. હ શુંણો
કઈ નથી આવતું બસ બડિયા છે
બઢિયા છે પાણી આવ્યો?
નથી આજ તો મોસમ થયે રયો છે સુ સુભાઈ.
હમ્મ.
હમ્મ.
સારું છે. હ ના કોણી આવ્યો પાણી તો કો મોસમ બી કોણી થય્યો છે
અચ્છા સાર છે
હમ
બહુડંગઈ ગયા
શું કેવો
હ બે દિન હોય ગયા પાણી નથી
હા સાચી વાત છે બે દિન થઈ ગયા હમ હ બેક લોકો આ કે પાણી ભડવાનું ટેમ છ એક ધન પડજાવે છે દોધન દેખલો બીસ માિનેથીમે કરેલા થ દસ બાર દિન પડે કોની છે પછે પડેલા છે પાછો
સાચી વાત છે જતા ફસલાણ પાણીની જરૂરત હોય બે ટાઈમ તો બરસે નહી હો
સાચી વાત છે પછી પાછો ફસલાને ખરાબ કરવાથી આવેગ
હમ
હમ સ છે
હ
કઈ ના તે ઓળત
રોટલા ઓોટલા બન ગયા
હા રોટલાય બની ગયા છે હી રોટલા હાલ તો ડડીગરી રેટી પણ ભર્યો હતો
સ્કૂલ નથીથી ગઈએ બાર હાલ તો
ના સ્કૂલ તો ગઈ પણ દેખલો દોસરા ટિપપન બનાવણ હતો હવે
હમ ઠીક છે
હમ હ શણાવ જો
કઈ નથી આજ રોય નથી સ્કૂલ ગઈ તો
રોવી નથી પણ બોલતી છે કે આ જાઉં કાલે કોની જાઉં છે
હમ હમ
મેં બોલ્યો હા તો મેં બોલ્યો વાંજ તો જા કાલ મ જ જજે
હમ સારું છે
ઓર સ વધધિયા છે
હમ સબ બળિયા છે
હ હમ હમ હ તમે શું કરો છે
કય નથી કરું મે ભી
કઈક તો કરતા હતા
કંઈ નથી એમે બેઠા જ છે
હમ ઠી છે હ શણ છું તબિયત સબ તબિયત પાણી સબ ઠીક છે
હાા સારું છે
હમ્મ બળિયા છે ભૈયા. ના તબિયત તો ઠીક છે પણ બોલ્યું છે ના તને કી. ગરદન માં આવી ને થોડો દર્દ થયેલો છે નસ ચળગઈ જ છે જો
હમ ઠીક છે હ
ઓ તો કઈ નથી દેખલો ભાઈ રોટલા બનાવું છે એમ
કઈવા નલી
રોટલા બના દે એકલું કપડા ધોવાનું કામ કરે છે પછી
હમ્મ ઠીકે.
હ તમારે બની ગયા રોટલા.
નથી બન્યા બા.
નથી બન્યા.
હમ્મ હમ્મ.
રોટલા બનાવે ડિગ્રીને ભેજી સ્કૂલમાં આવીનેમ દેખલો થોડો ઘણો બચ્યો હતો કામ કરી લેવા ઘરકો.
હમ્મ હ.
હમ્મ. બ વાત હો તમે ક્યાયા જા રહ્યા કામ પે કની જાર છે.
કોણી જા રહ.
હમ્મ કઈ નઈ વા ઘરે દુકાન છે જો ઘર કોઈ દેખણુંય પડે છે. બિયા છે બધિયા ઓ સુનાઓ. હલો.
હા હા બોલો.
કઈ એ કઠ ચલા ગની કોની ઉડી છે કઈ.
ઓડી
બોલ કોણ એ જ હજો. હલો.
હા એક મિનિટ.
હમ્મ કઈ કામ કર્યા છે કઈ?
હા.
હમ્મ હમ્મ.
હ આ બોલો.
તું કામ કરી છે.
હંગ ગી દુ કણ મીથીીગ.
હમ અચ્છા કોઈ ઘરાક આવી આતા હ.
હમ્મ હેંગવી.
હમ્મ એટલે ચોલો છે કામ દ કામ દ કામ દેખાણો પડે છે.
હમ્મ.
હમ્મ. બળિયા છે. નાસ્તો કર્યો તો કોની કર્યો મારે નાસ્તોથી?
હ ચાઈના સાથે ખાય નને ટોસ ખાયા ટોસ બ્રેડ.
હ. ઠીક છે મને તો બહ ગમેની છે ચા સાથે.
કઈ?
બસ એ ગમે કોણ ન માને તો ત ને કોને છે. હ તમારી દાદી સબ ઠીક છે ગરા
કાઈ
તમારે દાદી એન સબ ઠીક છે
હા સબ સારું છે.
હ વધધિયા પછ. હા મના એની તકલીફ રહેેવે હતી જો અ તો કોની છેે હે.
કઈ ક્યાં.
મ પેટરીન એ બોલે છે પેટરીન ઘણો દુખે છે.
હમ્મ.
ફક્ તો સમસ્યા ખતમ થઇ ગઈ
ની હે આ બાર
હમ હમ તો દવાખાને થી ખાદો
વિખારા દખાને બી ગોળા ચાલલે છે
હમ વધધિયા છે.
હમ ચલો ઠીક છે.
હમ હમ સુણવજો
કઈ નથી આવડત
હમ
ઓ ટાઈમ એ તો થયો
ના થોડોસો બાકી છે બસ સેકન્ડ બાકી છે.
હમ
હમ
હા ઠીક
એક કામ બ ન છે દ કેતામ તમારે
આમ તો નથી જ છે. પર પહચ્યું.
હમ
ઠીક છે. બધિયા
હમ ઠીક છે.
હમ
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ
હમ અચ્છા
ઠીક છે.